જસે કિશસ્ટ મોટા હો એ બસ ભાઈ મજામાં છુ તમે કેમ છો
શું ચાલે છે ભાઈ
બસ એમ એવું જ મજામાં ચાલે છે
મારો પણ બુ સારું નહી ચાલે છે ભાઈ આજે સમજો બ ત તો હ આજે સાંજે વગરો એટલે ફાસ ફૂડ વાત યાદ આ દુ બરાબર હા બા સાજો પાચટ વા યાદ આવ
અરે વાહ. મને પણ પીજા બહુ ગમે ભાઈ પરંતુ ઘરના લોકો કહે છે કે વધારે ફાસ્ટફૂડ ખાવું નઈ.
હા, એ તો સાચું કહ્યુ છે. કારણ કે ફાસ્ટ ફૂડ ટેસ્ટી તો હોય છે. પણ હેલ્થમાં તો સારું નથી હોય એટલે ઘરવાળુ કે છે.
હા, જો તું લિમિટમાં ખાશે ને તો એ હેલ્ધી રહેશે. પણ અ જ્યારે અ તું એને બઉ ખાય તો એ ફાસ્ટ ફૂડ ટેસ્ટી તો હોય છે. પણ એ હેલ્થ માટે સારું નથી.
હમ હમ એ સારું ચીધુ ભાઈ બિલકુલ. ઘરમાં ઘરમાં બનાવેલી રોટલી, શાક દાળ, ભાત ને ભાત જ હોય છે. શું કે છે?
એકદમ સાચું ભાઈ જ્યારે મિત પણ યાર એક વાત અ જયારે મિત્રો સાથે બહાર જઈએ ને ત્યારે બર્ગા, પીઝા, ફ્રેન્ડ ફ્રાઇઝ ખાવાની મજા જ અલગ હોય છે.
હા, મારે એ તો એ પણ સારી વાત ભાઈ એ તો ખાસ કરીને વિકેન્ડ વેકેન્ડ્સમાં બધા મિત્રોએ ભેગા થઈ ને ત્યારે તો અલગ જ મજા આવેલા. મન આનંદ થઈ જાય
હમ, તારી સૌથી ફેવરેટ ફાસ્ટ ફૂડ કયો છે?
મને બીજા બઉ ગમે છે ભાઈ ખાસ કરીને એકસ્ટ્રા ચીજ બાળો આરો.
મને બર્ગર અને પાનપુરી બઉ ગમે ભાઈ.
બરોબર અને પાણી પુરી. પાણી પુરી તો ભાઈ હું પણ ખાઉ છું. પણ બહારની સ્વચ્છતા વિશે થોડું ધ્યાન રખવું પડે. એટલે હું મમ્મીના હાથમાં બનાવેલા પાણી પુરી જયાદા મનથી ખાવું ભાઈ.
હા, ઘણા લોકો તો પેટને તકલીફ પણ આવી જાય છે.
સાચું મારા સાથે પણ થયુ છે ભાઈ. અને બારનું જેવું હતું ફાસ્ટ ફૂડ ખાધું ભરપેટ ખાધું ફાસ્ટ ફૂડ અને બીજા દિવસ ભાઈ મને એ નંબર લાગી ગઈ ભાઈ. પેટ ખરાબ થઈ ગયું મારું.
હા. સાચું, ઘરનું ખાવાનું સ્વચ્છ પણ હોય છે અને અ પૌષ્ટિક પણ. મારા ઘરે તો ખિચડી ખડે અને હેન્ડવો ખૂબ સરસ બને છે.
હન, એટલે હુ કીધુ મારી મમ્મી પાણી પુરી પણ બઉ સરસ બનાવે. એટલે હુ તમને કીધુ કે મને બહાર બહારથી પાણીપુરી ખાવાથી જયાદા સારું તો ભાઈ મને ઘરું લાગે છે. શરીર કઈ ખરાબ પણ નથી કરતુ અને મમ્મીને હાથના બનાવેલાનો ટેસ્ટ પણ અલગ જ આવે છે.
હા નહી સારું કીધું
આજે મારી મમ્મી ગણાવ્યું છે થેપલા અને સાત મને બહ ગણ છે
હમ ગુજરાતી ખાના ખરેખર બહ હેલ્ધી હોય છે
હમ હા એ અને તેમાં એ પણ પૂછું મળ છે
હા સારું કીધું આ પણ આજકાલના યુવાનો ફાસ્ટ ફૂડ વધારે પસંદ આવે છે
હા કારણ કે તે ઝડપથી વી જાય છે ને ભાઈ રીતે એટલે કો પણસાલી વા રોસો ને ઝડપથી મળી જાય છે આલ કેટડ દુનો છે જગ્યા ત ક્યાં મળી જ ખાવાનું છે તે મળી ગાય
સાચું સાચું કોલેજ પછી તો ઘણી વાર અમે સીધા કેફેમાં જ જતા હોયા છીએ
કે દૂર ત બજ્યા આ પણ તમને મળી જાય અમે પણ જ કોલ્્રક લઈ નહી જયારે પણ મગ કરીએ ખાઈ પા તો જ મળી જાય આપ
હમ હા પરંતુ દરરોજ આવું ખાઈએ તો વજન વધી શકે હા ભાઈ
હા એ તો છે પોષક પ્ર ખ થઈ શકે છે કેમ કે તમે ઘર ન ખાવા ખાવો છમને પો પોષ રહે છે એટ ખા ત તો ખઈ શ કર મ ની નતા ભાઈ ભાર ખધ હા બ
અને શરીરમાં પોષક તત્વોની અ કમી થઈ શકે જય્યારે આપણે આપ બહુ બહાર નાને ખાવ તોું
ડોકરે પણ ક છે કે ીી ભ એ ખાાવ
હા હા હા અને ફળ શાકભાજી અને ઘરનું ભોજન વધારે લેવાનું
હમ મારા ઘરે કોઈ ખાસ વાગી છે જે તલે બહુત ભ છ
હા હા મમ્મીના હાથના પરોઠા અને દહીં
વા સાંભળીને જ ખુબ ભૂખ લાગી ગઈ ભાઈ એ તો
હા હા અને તું ક્યારેક ઘરે પીજા બનાવ્યો છે ને આ કેવુ કે
હા એક વાર બનાવીએ વપુભાઈ બાર ના પીજા જેટલ ના પોતાના હાથથી બનેલુ હોય તો આપણને તો ટેસ્ટી લાગે છે.
હા ઘરે બનાવેલા પીજા ઓછા તેલ અને સારી સામગ્રીથી બને એટલે હેલ્ધી રહે ને
હા એતો બરાબર ઘણા લોકો હવે બનાવે છે.
હા અને તેમાં પોતાની પસંદગી પ્રમાણે શાકભાજી પણ ડાલી શકે કે શકેને
હમ હમ તો અઠવાડિયામાં કેટલી વાર થાય છે.
અ સામાન્ય રીતે એક કે વા એક કે બે વાર વધુ નય
હું પણ હવે ઓછું કરવાનો પ્રયત્ન કરું છું.
હમ હુ પણ હવે ઓછું કરવાનું અંસારું કીધો અ હેલ્ધી સૌથી અ મહત્વપૂર્ણ છે.
હા કારણ કે સારી તંદુરસ્તી હશે તો જ બધું કરી શકે તમને ફાસ્ટ ફૂડ ખાય તમારા શરીર બરબાદ કરી દીયો તમને કોઈ કામ નથી કરી શકતા મોટું થઇ ગયો હોય એટલે તમને સા સારું ખાવાનું ફાસ્ટ ફૂડ ઓછુ ખાવાનુ ખાવાનું હલ્દી તંદુરસ્ત રવાનુ
એકદમ સાચું અને ઘરનું ખાવાનું આપણને ઉર્જા પણ આપે છે.
હ તો નિષ્કર્ષ એ કે ફાસ્ટ ફૂડ ત્યારે ઠીક છે પણ રોજ નહી
અને ઘરનું બનાવેલું ભોજન નિયમિત લેવું જોઈએ.
બરાબર
એ તો ભાઈ સારું થી નઈ પણ ઘર એ કે ભાઈ ઘરનું ખાવ છે તો જેટલુ જેટલું ખાય જેટલું ખાવાનું એટલું એટલું જ ખાવાનું એ ભાઈ અને કે વધારે ખાઈ લેવું ઉલટી વામુ થાય ચાલે પેટ ખરાબ થઈ જાય બીમાર પડી જાય. એટલે જેટલા તમારા પ્રમાણ જેટલું ખાવાનું હ એટલું જ ખાવાનું તો ઘણા બધા ખાઈ જવા
અને પછી એવા પણ છે ને અ જે મમ્મી ના હાથમાં સ્વાદ હોય છે. બહાર હોટલમાં કે કઈ જંક ફૂડમાં નહી મળે એ સ્વાદ આપણને આપણા ઘરમાં જ મળે.
હમ એ તો પણ સારુંું ભાઈ. અને મમ્મી ના હાથના આણંદું મા ના મળે તમને કઈ પણ જવું જાઉ બહાર જાઉ ભણ કઈક જવું મારે પોતાનું હાથ બનાવ શાકભાજી રોટલા એજ યાદ આવે કે ભાઈ એટલી સારી હતી પાણી આવીઈ ગયા. ચારિ પાણી શું કરીએ આપડે લેવ ભણવા ગયો છે તો આપણે જ કઈ પણ નશે તો ખાવું પડશે જીવા માટે હમ
માટે કઈ બહાર જાય તો બહાર ખાવું હો બહાર ના ખાવા પણ એ સ્વાદ નથી મળતો જે આપણને ઘરમાં પોતાના મમ્મીના હાથથી મળે.
એ તો સારું કીધું બરાબર. યાર યાર આજે બહુ સરસ વાત કરી રહ્યા છે. અપે ઘરની બહુ યાદ આવી ગઈ. મમ્મીની રોટલી શાક. આમ રસ એ કેરી.
તારો ખૂબ ખુબ આભાર તું મને મારા ઘરનો યાદ દેલાવ્યો. ચાલ પછી મળીએ જય શ્રી
હ બધા વિચાર ફરી વાત કરશું ના જય શ્રી કૃષ્ણ.